હલો.
હાલો.
હા હવે બોલ.
હ એ લાગ્યા.
અવે અવાજ આવતો સે તમારો.
બરો ખબર નઈ કેમ એવું થાય તે જ.
હવે ફોન નવો લેવા પડે તમારે બીજું કાઈ ની.
ફો એ એક વાર રિસ્તો જ મારે પહી પાહો અવાજ ચાલુ થઇ જાય.
લે હવે. હુ કરે તુ?
સે કઈ ની હાક બનાવાની.
શેનું શાક બનાવાની?
તુવર.
હે
તુઅર તુઅર લિલી
તુવર બરાબર સોલી કાયઢી તુવર?
હમ્મ બપોરની પપ્પા ની કઈને હવાય ની
હમ્મ, ભોલુ ને ફોન માયરો કે ની પોચી ગીયો કે ની.
હું આજે એ લોકો અમદાવાદ થી બસ બેહી ગેલા ઉતા અઢી વાગે.
હા એ
કયાથી પોહચી જવાના આટલી વાર માં.
આરામ થી પોહોંચિ ગેલા હું અઢી વાગે બેહી ગેલા કેટલા કલાક લગવાના તાથી જતા એ લોકો ને.
તાઠી જ ટાંગઢરા જાવાનું.
તને ખબર કે? ઢાંગડ્રા.. ઢાંગડ્રા... ત હારુ કેવાય તો હારુ કે હમ્મ.
કયાં?
બરાબર, હારુ કેવાય. હે! હમ્મ.
એનું કેઈ ત જામ કઈરી પાઈ હોજડી ઉઠી ને બોઉ ઊંઘાવે હવે રાતના જ મઠા વહે.
હ બરાબર એ એવું થુંય રાતના મેં ત. પ હલો હલો